હાલો.
હા કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું તમે કેમ છો ઘરે કેમ છે બધું?
બધા મજામાં છે તમારી ઘરે બધા મજામાં?
હા બસ મજામાં આવે આ બસ ઉત્તરાયણની તૈયારી ચાલુ થઇ ગઈ છે.
હા ઉત્તરાયણ હવે નક ઉત્તરાયણ તો હવે નજીક જ છે અને ઉત્તરાયણ તો આપડા ગુજરાત નો ખુબ જ લોકપ્રિય તહેવાર છે ને દર વર્ષે બધા લોકો એની રાહ જો જોતા જ હોય છે
હા એ તો તમે સાચું જ કીધું કે ગુજરાત ન એક ખૂબ પ્રસિદ્ધ અને આનંદદાયક તહેવાર છે આ તહેવાર દર વર્ષે છે ને આ આપણે ચૌદ જાન્યુઆરી આમ ઉજવવામાં આવે છે અને તેને આપણેે મકર સંક્રાંતિ પણ કહીએ છીએ
હા સાચી વાત છે તો તમને પતંગ ચગ ચગાવવાનો શોખ છે
હા મને બહ શોખ તો છે એ ના ઉડાવતા નથી આવડતું
અચ્છા મને પણ ખુબ શોખ છે અને મને તો ગમે પણ છે
બરાબર એ તો તમે વાત સાચી કરી હા તો એ છે કે આપણે જો આકાશ હોય છે એ ટાઈમ પર તે આખોમાં રંગબેરંગી પતંગથી ભરાઈ જાય છે અને દરેક જગ્યા એમ ઉત્સાહ અને ખુશી જોવા મળે છે આપ પને
હ સાચું કીધું મને તો એ જો સવારથી સાંજ સુધી જે આપણે મિત્રો અને ફેમિલી સાથે આપણે પેરસ પર સમય પસાર કરીએ ને એનો આનંદ જ કઈ અલગ હોય છે મને તો એ બહુ જ ગમે છે અને ઉત્તરાયણના દિવસે આખું તમે કીધું છે આકાશ કેવું રંગબેરંગી પતંગિયાથી ભરાઈ જાય છે તો એ જોઈને મતલ સરસ લાગે છે
હા આ છે લોકો પોતાના ઘરના છત પર જઈને રંગબેરંગી પતંગો ઉડાવે છે એકબીજાની પતંગો કાપવાની મજા જાસ અગ અને સમગ્ર વાતાવરણ ઉત્સાહ વા ું અને હાસ્યભર્યું થઈ જાય છે
હા
ના દિવસે આપણે વિવિધ પ્રકારના પતંગો પણ જોવા મળે છે જેમ કે નાની મોટી રંગીન અને ખાસ કરીને ડિઝાઇન વાળી જે અલગ અલગ ડિઝાઇનમાં હોય છે તે પછી આમાં તો બધા જ આપણે એકદમ ઉલ્લાસ થી એમ કેને ઉત્સાહ થી બધા ભાગ લે છે ભલે બાળક હો યુવાનો હોય કે વૃદ્ધ હોય બધા લોકો ઉત્તરાયણ તો આનંદ થી જ મનાવે છે
હા સાચું કીધો તમે પતંગ તો એવી હોય જ છે રંગબેરંગી અને એની સાથે અ તમે જુઓ ને કે ઉત્તરાયણમાં ખાવાનું પણ કેટલું સારું હોય છે ને જેમ કે તલ ના લાડુ હોય ચીકી હોય અને મારું ફેવરેટ ઊંધિયું અને જલેબી એના વગર તો તહેવાર કઈ અધુરો જ લાગે છે મારા ઘરે તો છે ને દર વર્ષે ઊંધિયું અને અ ગરમ જલેબી એ ખાવા મતલબ બનાવવામાં આવે જ છે મને બહુ ભાવે
હા એ તો છે ઘણા લોકો તો આ દિવસે ઊંધિયું અને જલેબી ખાય છે હું પણ ખાવઉ છું અને સ્વાદિષ્ટ લાગે છે અને લોકો ઘર ઘરે તલ ગુળ ના લડ્ડુ બનાવે છે અને ઓલ એ પણ કહે છે ને કઈ આમ મુહાવરો ટાઈપ તિલ ગુડ ખાઓ મીઠ તો ું બોલો એ કરીને હા
સાચી પણ આ તહેવાર ગુજરાતમાં જ બહ સારી રીતે મનાવામાં આવે છે અહીં મહારાષ્ટ્ર સાઈડ આનું ચલન થોડું ઓછું છે અહીંયા આટલું નથી કરતા જે ઉત્તરાયણની મજા જે ગુજરાતમાં છે એ ક્યાંય નહી આવે
હા એ તો તમે વાત સાચી કીધી
આ તહેવાર તો ણને આમ કેને એકતા ખુશી અને જીવનમાં સકારાત્મક રાખવા શીખવે છે ઉત્તરાયણ માત્ર તહેવાર જ નથી પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા પણ છે હા હલો હલો હલો
હલો
હા અવાજ આવી રહ્યો છે હા હા ના પહેલા થોડો મેીબી નેટવર્ક ઈશ્યુ વથી હશે હા તો એજ
હમ હમ
અ અરે ચ આપ કપડે આમકે જે આ તહેવાર છે આપડો આ ઉત્તરાયણ તે આપડો આમ છે જી જીવનમાં ખુશી અને સકારાત્મકતા લાવે છે પછી એમ કહી શકે કે આ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા ને આગળ વધાવે છે
હા સાચું કીધું હું તમને કીધું કદાચ નાટવર્ક ના કાર સંભળાય હોય તો અમારે અ ગુજરાત માં જ વધારે એું મહત્વ હોય છે આ મહારાષ્ટ્ર સાઈડ તો બહ ઓછું આવેનું ચલણ છે અહિયાં લોકો આને ઓછું કરે મનાવે છે
હા આ તો તમે સાચું કીધું આ તહેવાર શિયાળાની મોસમમાં આવે છે તેથી હવામાન ખૂબ જ સારો હોય છે અને ઠંડી હવા ને અ ઠંડી હવાના વજથી પતંગ પણ સરખી રીતે ઓડે છે
અને તમને ખબર ઉત્તરાયણ માત્ર છે ને મનોરંજન નો તહેવાર નથી એ લોકો વચ્ચે પ્રેમ અને એકતા વધારવાનો પણ એમને અવસર મળે છે એ દરમિયાન સગા સંબંધીઓ હોય છે એ મિત્રો હોય છે એ લોકો એક સાથે મળીને કેવી રીના સારા કરીને ખુશીઓથી આ તહેવાર મનાવે છે નને
હા એ તો જ છે જ પછી આપડે એ તહેવાર માં મ કેને કે સ્પર્ધાની ભાવના પણ આપણને જોવા મળે છે લોકો પોતાની પતંગ બચાવવા માટે બીજાની પતંગ કાપવા કાપવામાં અ લાગી જાય છે અને જયારે પતંગ ક છે તો આપડે કાપો છે કા તો પછી એ લપેટ એમ કરીને ચીસો અ પાડીએ છે અનેને એનું વાતાવરણ બનાવીએ છ છેએ આ દિવસ દરમિયાન આખું શહેર જ આમ કે ને અલગ જ ઉત્સાહ માં ડૂબેલું હોય છે
હા હા તમે આ તો સાચી કીધી કે જેવી રીતે તે લોકો કાાયપો છે કાપો છે બોલે છે ને એ મને ખુબ જ ગમે છે અને એ બોલવાથી લોકોમાં એમનો ઉત્સાહ પણ વધે છે ને જયારે કોઈ પતંગ કપાઈ જાય ત્યારે બધા કેવા ખુશ પણ થાય છે
હા એ તો છે ઉત્તરાયણ માત્રમ કે ને મજા અને રમત અ જે સીમિત નથી પરંતુ એ પ્રેમ અને ભાઈચારા નો સંદેશ પણ આપે છે લોકો એકબીજાને તિલ ગુળના લડ્ડુ મીઠશ વલગની પરંપરા નિભાવે છે અ ઘરમાં બનાવતી ખાસ વાનગીઓ જેમ કે ઊંધિય અને જલેબી એ સૌને ખુબ પસંદ આવે છે
હમ હમ સાચું કીધું તમે એ તો સૌને ગમે જ છે અને એકબીજાના ઘરે પણ એ લોકો આપે છે અને આ આનંદ અને ઉત્સાહ જોડે આ તહેવાર મનાવે છે હેને
હા એ તો છે અને પછી આપડે સાંજ સુધીમાં આકાશ ધીમે ધીમે ખાલી થવા લાગે છે છે પરંતુ લોકોના ચહેરા પર ખુશી અને ચમક રહે છે અને ઓલું આપડે જોયું હશે લાસ્ટમાં કં પણ આપડણે ઉડાવીએ છીએ
સાચું કીધું તમે એ પણ જોવાની ખુબ સરસ મજા આવે છે અને કચ્છમાં તો એવું અ કચ્છમાં તો એના કોમ્પિટિશનો પણ થાય છે
હા એ તો છે કોમ્પિટિશન થાય છે જે મેં જોયું છે ટીવીમાં જોયું હતું તો મેં
હમ હમ હમ અને મિત્રો સાથે પતંગ ચગાવવાની પરિવાર સાથે એ ઊંધિયું પૂરે ખાવાની કઈક મજા જ કઈ અલગ હોય છે અને એનું કાર્યક્રમ રાખીએ તો કેટલી સરસ મજા મજ આવે અમારે ત્યાં તો એવું જ થાય છે અ આખી બપોરે અમે લોકો ત્યારે છે પતંગ ચગાવીએ પછી સાંજ પડે ત્યારે અમારા આ પ્રોગ્રામ થાય છે અને રાત્રે પછી બીજા તમે કીધું જેમ કંડિલ ચગાવીએ અમે લોકો
હા એ તો છે અ પછી આ આ નામ શું જ છે
હા હા અને આજકાલ જોઓ ને આ બધા જે દોરા વાપરે છે છે એ એ દોરા બનાવવામાં આવે છે એ એવા નહી યુઝ કરવા જોઈએ નને એ કાચા ઓરા યુ કરવા જોઈએ એનાથી આજકાલ જો પક્ષીઓની જે આપણે સુરક્ષા નું પણ ધ્યાન રાખું ખૂબ જ જરૂરી છે ને તો ઘણી વાર દોરીઓથી પક્ષીઓને એ લોકોને પણ ઈજા થઈ જાય છે એટલે આપણને એવી દોરીઓ નો ઉપયોગ નહી કર કરવો જોઈએ પક્ષી શું મેં તો આ સાંભળ્યું છે કે કેટલાક માણસો ના ગળા પણ કપાઈ ગયા છે
હા સ્કૂટી પર ચલા તો ત્યાં દોરો હોય તો દેખાય નહીં તો કપાઈ જાય છે ત્યાં એ પડી જાય છે એના કરતા આપડે કાચ વાળો દોરો નય સાદો કાચો દોરો યુઝ કરવો જોઈએ.
સાચું કીધું તમે
હા અમે બી એવું જ કરીએ છે કે સવારથી અમે બધા ટેરેસ પર જઈએ છીએ ત્યાં બધો પતંગનો પ્રોગ્રામ થાય છે પછી બપોરે થોડું શાંત પડે છે પછી સાંજ પડે એટલે થોડું વધારે લોકો તમ આવે છે ને પછી રાત પડે એટલે ધીરે ધીરે બધા કંડીલો સળગાવે છે ને બધું કરે છે અને પછી અમે રા રાતના બધા બેડ વાળા મળીને ખાવાનો પ્રોગ્રામ રાખીએ છે.
હમ અમારે ત્યાં પણ એવું જ થાય છે. સવારે સવારે તો બધાનો ઉત્સાહ કઈ અલગ જ હોય છે આ દરમિયાન થોડો બપોર પછી થોડું કામ સ્લો થાય પછી પાછી સાંજે સાંજ પડે એટલે પાછા બધા ટેરેસ બધા ભેગા થઈ જાય અને એની કઈ મજા અલગ જ હોય છે.
હા એ તો તમે સાચું કીધું તો ચાલો પછી આપણેે મળીને વાતો કરીએ ઉત્તરાયણ વિશે મને તમારા અહિયાંથી તો ખુબ જાણવા મલયુ
હા હા મને પણ ખુબ સરસ લાગ્યું તમારાથી વાત કરીને અને આ વર્ષે તમારી ઉત્તરાયણ અને સૌની આનંદમય જાય અને બધાને ખુશી લઈ આવે એવી છા છે ઠીક છે.
હા આભાર તમારો ચાલો હા